હલો.
હા જય શ્રી કૃષ્ણ કેમ છો? હલો. તમારો અવાજ નથી આવતો હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ
હા તો આજનો ટોપિક છે લર્નિંગ ન્યૂ સ્કીલ્સ
અચ્છા અચ્છા
એટલે કે નવી કૌશલ્યો શીખવાનું મહત્વ પર પર મારા વિચારો હું તમને રજૂ કરું છું.
અચ્છા અચ્છા
અમ આજનો યુગ ઝડપથી બદલાઈ રહ્યો છે. રોજ નવી નવી ટેકનોલોજી આવે છે, નવા વિચારો જન્મે છે અને કામ કરવાની રીતોમાં પણ સતત ફેરફાર થાય છે.
હા હા
આવા સમયમાં માત્ર શાળામાં કે કોલેજમાં મળતું જ્ઞાન પૂરતું નથી જીવનમાં આગળ વધવા માટે સતત કઈક નવું શીખવું ખુબ જ જરૂરી બની ગયું છે.
હા હા સ્કીલ એ લઈ શું સ્કીલ? એ. એ એટલે કોઈ પણ કામ સારી રીતે કરવાની કલા અથવા ક્ષમતા. જેમજ જે કમ્પ્યુટર ચલાવું ઇંગ્લિશ બોલવું કમ્યુનિકેશન ન પબ્લિક સ્પીકિંગ, ડિજિટલ માર્કેટિંગ, કોડિંગ ગ્રાફિક ડિઝાઇન, વિડીયો એડિટિંગ કોડિંગ અથવા કોઈ પણ હસ્તકલા નવી સ્કિલ શીખવાથી આત્મવિશ્વાસ વધે છે. જ્યારે આપણે નવું શીખીએ. છ ત્યારે અની વિચાર શક્તિ પણ વધે છે. મસ્તિષ્ક સક્રિય રહે છે અને સમસ્યાઓ ન સમાધાન શોધવા. નિક્ષમતા પણ મજબૂત બને છે.
હા. સ્કીલ શીખવાનો ફાયદો પણ સ્કીિલ શીખવાના ઘણા ફાયદા છે કે કે સ્કીિલ શીખવાનો સૌથી મોટો ફાયદો તમે હમણાં બોયલા ઈ કે આત્મવિશ્વાસ વિશ્વાસ વધે છે જયારે આપણે કોઈ નવી વસ્તુ શીખ ત્યારે શરૂઆતમાં આપને થોડો ડર લાગે છે પરંતુ ધીમે ધીમે પ્રેક્ટિસ પ્રક્ટિસ કરતા આપણને તેમાં નિપુણ બનીય છીએ અને પછી આપણનો આત્મવિશ્વાસ પણ વધી જાય છે.
આજમાં સમયે પણ ઓનલાઈન ઘણા પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. યુટ્યુબ, ઓનલાઈન કોર્સ, વેબનાાર અનેક મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘર બેઠા ધનુ પદ્ધત શીખી શકાય છે ફક્ત તો શીખવાની ઈચ્છા હો હોઈ જાય છે.
હા નવી સ્કીલ્સ આપણને સ્વાવલંબી બનાવે છે. જો કોઈ વ્યક્તિને કમ્પ્યુટર નું જ્ઞાન હોય વિડીિયો એડિટિંગ આવડતું હોય. શીખવા ઓનલાઈન કામ કરવું આવડતું હોય તો તે ઘરેથી પણ કામ ઘરેથી પણ કમાણી કરી શકે છે.
જી જી ઘણા લોકો વિચારો છે કે
આજનો સમય લાઈ લાઈફ લોંગ લર્નિંગ એટલે કે આખું જીવન શીખતા રહેવાનો સમય છે. દુનિયાના સફળ દુનિયાના સફળ લોકો ક્યારે એવું નથી કે કે હવે મને બધું આવડી ગયું. તેઓ દરરોજ કઈક નવું નવું શીખવાનો પ્રયત્ન કરે છે.
ઘણા લોકો વિચારે છે કે અમારું વધી ગઈ છે હવે શું નવુ શીખવું? પણ આ વિચાર ખોટો છે શીખવા માટે કોઈ ઉંમર નથી બાળક હોય વિદ્યાર્થી હોય નોકરી કરતા હોય કે નિવૃત્ત વ્યક્તિ હોય. બધા નવી વાત શીખી શકે છે નવી સ્કીલથી કરિયર માનવીતા મળે છે બિઝનેસ માં વિકાસ નાય છે નોકરી બદલામાં મદ મળે છે.
ફ્રિન્સલિંગ ઓનલાઈન કામ સામાન્ય સ્વરોજગાર માટે પણ નવી સ્કીલ ખૂબ ઉપયોગી છે.
હા. નવી સ્કિલ્સ શીખવા માટે આજ કલ ઘણા રસ્તાઓ ઉપલબ્ધ છે. અમે યુટ્યુબ પરથી શીખી શકીએ છીએ ઓનલાઈન કોર્સ કરી શકે. છીએ પુસ્તકો વાંચી શકીએ છીએ અનુભવી લોકો પાસેથી. માર્ગદર્શન લઈ શકીએ છીએ અને સૌથી મહત્વની વાત. રોજ થોડો સમય પ્રેક્ટિસ કરી શકીએ છીએ.
પણ સ્કીલ શીખવા માટે ધીરજ જરૂરી છે શરૂઆતમક ભૂલ તો તે સમય લાગશે. ક્યુરેક નિષ્ફળતા પણ માળશે પણ જો નિયમિત પ્રેક્ટિસ કરે છો. કરશું તો સફળતા જરૂર મળશે.
હા નવી સ્કીલ્સ શીખવા માટે કેટલીક સારી આદતો પણ જરૂરી છે. સૌથી પેલા તો શીખવાની ઉત્સુકતા હોવી જોઈએ. બીજું ધીરજ રાખવી જોઈએ શરૂઆતમાં ભૂલો થાય તો નિરાશ ન થવું. ત્રીજું રોજ થોડો સમય પ્રેક્ટિસ કરવી જોઈએ અને ચોથું પોતાની ભૂલો માંથી શીખવું જોઈએ યાદ રાખો ભૂલ એ નિસ્ સફળતા નથી પરંતુ સફળતા તરફ નું પહેલું પગલું છે.
એક દિવસમાં મોટા પરિણામની અપેક્ષા ન રાખવી દરરોજ થોડે સમય આપીને અભ્યાસ કરવો નાનાદ લક્ષ્ય બનેવીએ અરે અને ધીરે ધીરે આગળ વધો. આપને બી બીજા સાથે રકમાની કરવાની જરૂર નથી પોનાતા વિકાસ પર ધ્યાન પાવવું જોઈ છે આજ કરતા કાલે વધારે સારું બનવું એચ સાચી પ્રગતિ છે.
હા એ તમારી વાત સાચી છે. આપણા જીવનમાં ઘણી એવી ઘણી એવી વ્યક્તિઓ છે જેમને સતત નવી વસ્તુઓ શીખને અ શીખીને સફળતા મેળવી છે. જે લોકો આજે મોટા ઉદ્યોગપતિ છે સફળ ખેલાડી છે અથવા વૈજ્ઞાનિક છે તેઓ પણ એક દિવસ શરૂઆત કરનાર સામાન્ય વ્યક્તિ જ હતા પરંતુ તેમણે ક્યારેય શીખવાનું બંધ કર્યું નહોતું. આજના સમયમાં માત્ર માત્ર મોબાઈલમાં કલાકો સુધી સોશિયલ મીડિયા જોવામાં સમય પસાર કરવાની બદલે આપડે જો દરરોજ માત્ર ત્રીસ મિનિટ પણ કોઈ નવી સ્કીિલ શીખવામાં આપીએે ને તો એક વર્ષ પછી આપણા આમાં ઘણો મોટો બદલાવ આવી શકે છે.
નાના ને સ્કીલ એવી સંપત્તિ છે જે કોઈ ચોરી કરી શકતું નથી જ તું વધારે સીકરી લલા વધારે સક્ષમ બનીએ નાથાચ અ
હા. કલ્પના કરો કે જો તમે આજે નવી ભાષા શીખવાનું શરૂ કરો અથવા ટાઈઇપિંગ શીખો અથવા કોમ્પ્યુટર નો કોઈ નવો કોર્સ કરો તો થોડા મહિનામાં જ તમે બીજા કરતા આગળ વધી શકો છો. સ્કીલ્સ જે શીખવાના ઘણા બધા ફાયદા પણ છે. અને આમાં એવું નથી કે એ એનાથી કઈ નુકસાન થાય કારણ કે કારણ કે જો આપડે અ આપડે સોશિયલ મીડિયા આપડે આખો દિવસ રીલ્સ કોલ કરીએ તો એની બદલે આપણે ત્રીસ મિનિટ પણ આપણેે અ માત્ર આજ થી જ આપીએ ને તો આપડે એક દિવસ ગણા ગણા સક્ષમ થઈ જશું. અને પ્રેક્ટિસ‌ અ પ્રેક્ટિસ બ‌ઉ જ જરૂરી છે. ગમે સ્કીલસ તમે શીખો. ગમે સ્કીલ તમે શીખો તો એમાં પ્રેક્ટિસ જરૂરી છે. કોઈ પણ વસ્તુ તમે નવી શીખો તો અગર તમે પ્રેક્ટિસ નહી કરો તો પછી એનો કઈ મતલબ નથી ને.
હા હા.
અ ચાલો અ માની લો કે તમે જેમ કે એક નવી સ્કીલ શીખી કે અ ડ્રાઈવ ડ્રાઈવિંગ શીખું ચાલો. પણ હવે તમે ડ્રાઈવિંગ ના કોર્સ કરી લીધો ખાલી પછી